હલ
અવાજ આવે છે.
હા હા આવે છે.
હમ્મ.
આપણે થોડી હોસ્પિ-હોસ્પિટલ વિશે વાત કરવાની હતી કારણ કે આ બાજના ડોક્ટરો લોકો આપણી સાથે અન્યાય કરે છે એ માટે
હા.
હા આપણેે અહીંયા એમ હોસ્પિટલોમાં સરકારી હોસ્પિટલોમાં બી હવે પૈસા નો વ્યવહાર ચાલુ થઈ ગયો છે થોડી થોડી જગ્યાએ આગે આગે
હા.
લોકોને એમ સારવાર મલે છે. પણ તેમના પૈસા લેવામાં આવે છે એટલે એ માટે લોકો પૈસા આપી શકતા નથી બધાય લોકો નથી આપી હવે આપડે તો આપડે એમ બધી જ હોસ્પિટલમાં જઈને પૈસા વિશે આપડે પૈસાના આપીને કામ કરાવી જ લઈએ છીએ. પણ એમ ગરીબ લોકો જે હોય ને એ થોડું કરાવી શકતા નથી.
હા.
હા એના માટે કઈક આપડે કરીએ તો સારું રહેશે
હા ઘણી જગ્યા એવા બી ડોક-ડોક્ટરો છે કે જે સારવારના નામથી માણસોના પાર્ટસ કાઢી લે છે બોડી પાર્ટસ
હા એના માટે કઈને કઈ કરીએ સર
જેમનો ઉપયોગ કરીએ પૈસા કમાય છે વેચે છે.
હા.
એવા ડોક્ટરોની સર્ટિ રદ કરી દેવી જોઈએ.
હા એ એ એમને ફાંસી પર લટકવવા જોઈએ. કારણ કે એવું બીજાનું સા-સામાન કાઢીને આવું કરે એ નહી ચાલે. કારણ કે લોકોનો જીવ ખાઈ જાય છે કારણ કે એઓને ભગવાન પણ માફ નથી કરતો કારણ કે એમ એ લોકો એ લોકો નો જીવ ખાઈ જાય છે બધો
હા એતો
હા આ
પૈસા કમાવા માટે ડોક્ટરો દો કોણ શું નીકળે એય કેટલા માણસને મારી નાખે
આપળે એમ નથી કેતા કે બધા એમ નથી કેતા કે બધા બધાય ડોક્ટર એવું કરે છે. પણ મોટે ભાગના આમ ડોક્ટર એવું કરે છે.
હા જ્યારે કોવિડ નાઈન્ટીનમાં આ કેટલા માણસો કે કારણે ડોક્ટરો ના કારણે મુત્યુ પાયમાં છે.
હા કારણ કે ડોક્ટરો એવી એવી વેક્સિનને એવું આબીને મારી નાખ્યા હતા એવા માણસ એમ થોડું એમ બચવા જોયતા હતા કારણ કે એવુંલુ એવું સરકારે કરવું નથી જોતું ડોક્ટર પર એમ દંન મુકવો જોતો કારણ કે આવું ડોક પર બધાય આપડે માનીએ છીએ કે સહોસ્પિટલની રૂમો કરતા એમ માણહની સંખ્યા વધારે હતી
હા.
પન જે સારા વ્યક્તિ હતા ને તેમને મારી નાખવામાં આયવા ને જે તેમ બરા એકદમ જાય તેવા વ્યક્તિ હતા ને તેમને એવોને બચાવ્યા પણ સે સારું કેવાય એ વાત પણ સારા લોકોને મને મૃત્યુમાં ચડાયા છે.
હ
હા એ ખોટી એક ખોટી વાત છે એમ
હમ્મ.
હા. એમના વિશે કઈ સરકારે કરવું જોઈએ. સારા બગલા ભરે
કેટલાક ડોક્ટરો સારા પણ છે કેટલાક ડોક્ટરો ખરાબ પણ છે.
હા. એટલે બધા આમ પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એમ એ માટે એમ સરકારી હોસ્પિટલમાં પૈસા ન એમ મને હજીક પેલું લાગ્યું અનેમ લોકો એમસ લાપણને લોઇ આપે છે તો સરકારી હોસ્પિટલમાં લોઇ સેને વધારે માત્રામાં મોંઘુ વેચાય છે. હોય એમના વિશે કઈક કરવું પડશે.
હમ્મ.
હા-હા-હા. ઈએ વાત જ વાત કરવી હતી એટલે એવ માટે તમને ફોન કર્યો કે આમ સ્વરૂ ખાસ પિટલમાં અમણે પ્રોબ્લેમ વધાર પડતાં હશે.
નઈન નાનીન નાની મોટી હોસ નાની હોસ્પિટલ માં તો એવું કઈ નથ થતું પર જે મોટી હોસ્પિટલ છે એમાંનાય કે
હા સરકારી હોસ્પિટમાં બધી જ છે મળે છે. અને ત્યાં ડોક્ટર રોજના રોજ રહે છે અને એમ્બુલસ વગેરે પણ છે જે તાત કાલીક ફોન કરે એટલે દસ પંદર મિટમાં એના સ્થાને પોચી જાય છે. પણ એમ થોડાક લોકો કોઈ કોઈ એમ અ માણસ રાઈ ઓયને કોઈ એમ ડોક્ટર અથવા કોઈ ડાઈવર એમ્બૂલસ નું એના કારણે કોઈમ બો વ્યક્તિ મરી જાય છે કારણ કે એમ થોડી ટાઈમ પર પોચી ન શકે સારી સારવાર ના આપી શકે એના કારણે વ્યક્તિને થોડીક લુ પેલું આમ શ્વાસ લેવામાં કોઈ પ્રોબ્લેમ હોય નેતો વૈસા પોચી નઈ શકે તો ઓફ થઈ શકે છે. એના માટે કંઈક આપડે કરીએ તો
જો. સરકારે ઘણી બધી સુવિધા કરી છે હોસ્પિટલમાં બી માણસો માટે
ને સરકારે અત્યારે મા કાર્ડ ને એવા બધા ઘણા કાર્ડ પણ બનાવ્યા છે જેમ કે સરકારી હોસ્પિટલમાં ઘણા બધા પૈસા માફ થઇ જાય છે.
હમ એમ તેના લીધે આપડે સૌથી વધારે રાડ પડે છે. હમણાં અહીં ચીખલી નિરાની નવસારી નિરાલી હોસ્પિટલ છે ને. એ હોસ્પિટલ સરકાર દ્વારા એટલી મોડી બનાવી બધી જ સુવિધા છે. વોશરૂમ બધું જ એમ નાવાના રૂમો બધું જ છે. અને ખાવા માટે બી મસ્ત વ્યવસ્થા કરી છે અને ત્યાં બી. ખાવાનો ભાવ લે છે પણ માત્ર દસ રૂપિયા ચાય ના પણને એવું માપનું છે. બધી રીતે એમ ત્યાં અવેલેબલ છે ને સારે માં સારી હોસ્પિટલમાં આવે છે હમણાં એ.
હા.
હમ.
જેટલા ડોક્ટરો સારા છે તો ઘણા બધા ખરાબ પણ છે.
હા એતો એવું જ છે.
હા.
એના માટે એ કઈક કરવું પડશે આપડે.
હમ.
હા. હમ પેલો વ્યક્તિ માને નઇ એમ કેતા હતા પેલો હોસ્પિટલ વાળો.
હું કેવું. હેલો.
હા હા સોરી સોરી.
હું કેવું.
કઈ નઇ કઈ નઇ હોસ્પિટલ વિશે એમ કેવા માંગુ છુ. કારણ કે આપણેે એક એવી હોસ્પિટલનું નિર્માણ કરીએ કે જેના કારણે આમ. સર સરકાર એમ થોડા અડધા ભાવે બધા કરતા અડધા ભાવે આમ બધું થઈ શકે. બરાબર. હા. એટલે એક હોસ્પિટલ એવુ આપડે નિર્માણ કરીએ એમ થોડોક વાર લાગે તો કઈ નહીં પણ એ થોડાક સમયમાં. વરસ બે વરસ જે આમાં બની જાય છે કારણ કે તેમાં બધી જ વ્યવસ્થા થઈ જાય. ગરીબ લોકો માટે.
હા ઘણી બધી એવી સરકારી છે ઘણી એટલે બધી જોય તો સરકારી માં. એવું હોસ્પિટલમાં એવું છે કે માણસોને. સેવા મળી જ જાય છે.
હા.
ને અત્યારે તો લોકો દ્વારા ઘણી બધા લોકો દ્વારા. રક્તદાન બી કરવામાં આવ્યું છે. જેના કારણે લોકોને તકલીફ હોય એવી લોકોને. પૂરતું લોહી મળી જાય ગમે જે લોહી હોય તે પણ. ગમે તે લોય મળી જાય છે.
હા.
ઘણા એવા સારા લોકો છે, જે રક્તદાન કરે છે.
હ..
લોકોને, બચાવે છે.
હા, બધું પૂરું પડે છે.
હા, અને આ જે ડોક્ટરો છે ને, એટલા કોઈ એટલા ખરાબ છે. કોઈ કોઈ- -બઉ સારા છે. જે ખરાબ ડોક્ટરો છે ને હટાવી સારા ડોક્ટરો કરવા જોઈએ.
હા, એજ મેં કેવા માંગુ છું. બધાય વ્યક્તિ ને, આમ થોડું મળી રહે તો સારું.
હ, જો ડોક્ટર ને, સરકાર એમનો એમનો પગાર આપે છે. છે તો સર ડોક- -ટરે આવું ન કરવું જોઈએ, લોકો નું- બોડી પાર્ટ ન વેચવા જોઈએ.
હા.
કિડની છે, લીવર છે ઘણા બધા પાર્ટ વેચે છે.
હા, એજ ને.
જે, એ લોકોએ કરવું ના જોઈએ. કારણ કે-
એના લીધે એમ લોકોને તકલીફ પડે છે.
હા વ્યક્તિને- અગાળી જીવન જીવવું પસંદ હોય, પણ એ ડોક્ટર ના કારણે- જીવી શકતા નથી.
હા.
એવા ડોક્ટર ને- -એ લોકોનું સાથે જ એવું કરવું જોઈએ, કે એઓના જ બોડી પાર્ટસ કાઢી વેચવા જોઈએ.
હા, ઈવણના જ બોડી પાર્ટ ને આપડે નુકસાન પહોંચાડી દેવાન બુદ્ધિ આવી જાય છે. બધી-
હા.
અને ભૂલો કરતા પણ અટકે.
એક બે ડોક્ટરોને એવું કરીએ જાય ને તો ઘણા ડોક્ટરો સુધરી જાય.
હા.
-જેવા કામ કરવાનું છોડી દેય.
હા. એમના માટે કઈક આપડે કરીએ, તો સારું રહેશે.
હા, મેં અત્યારે- સરકાર દ્વારા ગામે ગામાં જેવું જ, એમ તો સરકારી- -હોસ્પિટલ બનાવવામાં આવ્યા છે.
હા.
જેવા, ખાનગી હોસ્પિટલ બી છે. તે સારા બી છે. જે- માણસોને સારા પણ કરે છે, એની તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી.
હા, એ જ ને. ને, એમ લોકો એમ બધું સારું કરે અને- સારી રીતે રહ, એ સારું રહેશે.
હા.
એ માટે, બધી વ્યવસ્થા પ પૂરી પાડે છે. આપણેે સરકારને એટલું જ કહેવા માંગી છેએ કે, બધું એમ આવું એમ બધું- ચાલે છે બ્લેકમાં, એ બધું બંધ કરવું જોઈએ.
હા એ જે બે નંબર છે, એ બધુ બધુંજ બંધ કરવુ જોઈએ.
હા. અને એમ લોકો પોતે સાવ ચેતી રાખશો એટલું સારું રહેશે કેમ કે જે લોકો ને એમ સમજ નહી પડે તે લોકોને ડોક્ટર લોકો છે ને એ બધું એમ આમ તેમ કહીને પૈસા કઢાવી લે છે. અને તેટલી એમ સારવાર આપતા નથી. એમ હજાર રૂપિયા ની વસ્તુ હોય ને તો બે હજાર રૂપિયા કહે છે.
હા નહી જોવું. આપણે દર્દી જે દર્દી હોય તે કેય છે કે અહિયાં પ્રોબ્લેમ છે પણ જયારે વ્યક્તિ સારો થાય તો તે વ્યક્તિ ને ખબર પડે છે કે અહિયાં પ્રોબ્લેમ ન હતોને અહિયાં કેમ
હા હા એજ કેવા માંગુ છું મેં
હોય બીજું ને કરે બીજું એવું
હા એજ હા એ માટે આપડે એમ થોડુંક આપડે સુધરી જઈએ તો સારું રહેશે
હા.
હા એટલે લોકોને એજ કહેવા માંગુ છું મેં કે તમે જાગૃત બનો અને સારી રીતે બધું પતાવો
હા.
હા આપણને સારું રહેશે વ્યક્તિને સારું રહેશે બધાને જ સારું રહેશે
હા જેટલા વ્યક્તિ જાગૃત થશે એટલું સારું
હા.
ની જે આ બે નંબરની દવા આવે છે એ બી બંધ કરવી જોઈએ.
હા.
ઘણી બધી મેડિકલ માં બે નંબર ની દવા પણ આવે છે
હા. વધારે પટી આવે છે અને તેજ દવાના કારણે લોકો બીમાર પડે છે.
હા એમાં હવે ડોક્ટર તો કઈ નઈ કરી શકે સરકાર દ્વારા એ જે ધંધા ચાલે છે બંધ બે નંબર ના ધંધા ચાલે છે બંધ કરાવ જોઈએ
હા એજ ને એના કારણે જ બધી તકલીફ પડે છે. હલો.
હા.
હા. એમ લોકો સારા રહેશે તો આપણને કઈ તકલીફ પડે નહી.
હમ્મ.
અને સારી રીતે બધું પતી જાય છે.
હા.
હા.
અમારા ગામમાં એક આર્યન પટેલને કરી ને છે જે ડોક્ટર છે
હા હા.
એ ઘણા વ્યક્તિને ટ્રીટમેન્ટ કરે છે.
હા હા એવા સારા લોકો હોય ને એ તો સારું રહેશે એમ તો આપણને કઈ તકલીફ નહી પડે.
હા.
હા એમ. કેમ કે એના બધા ડોક્ટર એમ થોડું એમ બાના કાઢીને બધું દવાને એવું લખીને પેલું કરી નાખે છે.
હા.
હા, એ બધું બંધ થઈ જાય તો સારું રહેશે. હા, એજ કેવા માગુ છુ ને.
જે એ છે એના જેવા ડોક્ટર હોવા જોઈએ.
હા એટલે બધાને સેવા મળી રહે છે.
હમ્મ.
હા. બધું જ પ્રાભીના લીધે એમ સારું.